હલો હલો, અવાજ આવે કે બરાબર, હા આવે બરાબર હુકરે, હુકરે કઈ ની જીજુ તાગેલી હતી હમણાં જ આવી દુકાન જઈને
હા, હું લાઈવી દુકાન થી
કઈની દૂધ લાઈવી ને સેવ લાઈવી ને ખાયવી
હાઉ, તો બાજુ ગુલ્ફી મલે કે તમાર બાજુ
હા, મલેને હું એ પાંચવાળી હો બો મસ્ત મસ્ત મલે દે ખાઈઆવી મે
એવું કે અમાર બાજુ તો અમારે તો એકદમ અંદર જંગલમાં જેવું ધેર કે ની
હા
આ બાજુ કઈ ધેર મલેજ ની અમાર જ ખાલી ધેર એટલે કઈ એવું બધું મલે ની
અમારે હે દુકાન તો બોવ દૂર તા ચા મેં સ્ટોપ પર બોવ ને તાં જાવું પડે હ, રાત ના કઈ પૂર, હા ચાલવા અગર તો ચાલતા ને ચાલતા, હમણા ગાડી આવી ગેલી એટલે કઈ ની કઈ અર્જન્ટમાં લાવવા અર્જન્ટ માં લાવવાનું હોય તો ત્યાં સુધી જું પડે રાતમાં નેવું
અમારે હો એવું જ પણ કઈ બી અવે ગાડી ની મળે તો પ
હમ પપ્પા ને હું થયેલું
એટલે મને એમાં જ મને શરદી ને તાવ
હા હા હમ હારું છે હમણા
હા હારું છે
હમ અમારે તા પરમ દિવસ બાજુ ઘેરવસ્તુ કવાના છે તો આવજો બધા
હા આવહુંને તમારું ઘેરજ એટલું બધું દૂર ને
અમારું ઘેર તો એક મંદર હો બહો લાગે એક અમારે તો ચારે બાઠી વાડી જ વાડી રાતના અવાજ રાતના આવે તો બધાને તો બિખો લાગે કોઈ આવા હોય જેવું નહીં કરે એ બાજુ તો
તમે જ આવજો
અમારે બાજુ વાડી માતા દીપડા ને વાહ બો આવે હું વાંદરા ને હો.
હા અમારે અહિયાં અમારે ભી એવું જ કે ને આ બધુ તો પેલું સરકારી જમીન વધારે લાગી ગેલી કે ના બજે તો પહાડ જ વધારે એમ પછી અમારી જમીન તો આ બાજુ હો એક વાર અમારે તો ઘેર ના પાસાડિ ચિતો આવી રેલો અમા તો ઘરે ગાવડા કે પેલું એ લોકોને બી સુગધ આવે કેની તો.
હા બંધ કરવા પડેને તો આવી રેય હમ અમારે હે બાજુ બધું જંગલ બો લાગે અમારે કૂતરાને વા આવી રેય તે. કુતરા ને એેવા
અમાર બાજુ તો જામ કુતરા.
હ અમારે તો ઘેર માંથી ચપ્પલ ને એવું લે નાહે એક વાર તો અરી મમ્મી નીને ભાઈ ની ને એવી લેય નાહેલા કોઈ બધાં હોધ્યાં જ કરે પણ કોઈ ને મળે જ ની તૅ કુતરા લેટ જલા રરેય તો
અમે તો અમે તો ઉચ્ચે મૂકી રાખીએ.
હમ અ મારે ભાઈ તો એક દિવસ સે, તો ખાટલા નીચે મૂકીને હોઈ ગયેલા માથા એ મૂકીને કૂતરું લઇ જાય એવું કરીને. હ -હ નાલો કે એટલે એવુજ હમ નલા ને રાતના તો ભોકે એટલા કે બીક હો વધારે લાગે રાતના ની કરવાનું હો ની ગમે.
પસા અમરતા તો બે ત્રણ બિલાડે શે કે ની.
હમ
ત-ત કુતરા બસી જાય તો જો હા આબાજ થી જાય તો જોઈ જાય કે ની તો ઘરે કોઈ નઈ રે ત્યારે આવે ને એ લઈ ના હો સારું.
હમ
સાજે બિલાડા બો આવી રે ને બો આડે ઊંગ આખી બગાડ લાખે
હા એકદમ નાલા પોયરા રડતા હોય ને તેવાવા જ રડે. ને બીવડવી કાઢે બધાં ને તો.
અ ઊઠી ને લાકડી બતાવે ત્યારે.
હમ આ વખતે દિવાળી પર કેવી મજા આયવી? કા દિવાળી-દિવાળી પર તો મજા તો આવી પણ તે પેલા બધું સાફ સફાઈ ને એવું બધું. હા કનટલો આયવો પહી હા આખો દિવસ ઘેરની સાફ સફાઈ કરવાનું આ કરવાનો તે કરવાનું દિવાળી આવે એટલે બધા મોજશોક માં
હા વરી તો પણ પહુ નવરે ને પહુ નવા ક કપડાં પેરવનું હ બો ગમે.
હમ્મ દિવાળી આવવાની તૈયારી માં તો કપડાં તો પેલા જ જોઈએ સાફ સફાઈ રેય જાય તો કઈ ન પણ કપડાં તો પેલા જોઈએ.
ફોટા પાડવાનો શોખ કે ન બધા ને વધારે હા ફોટા પડવા સારુ મેતો નવા કપડાં લેમ હ ફોટા સારું જ બધા શોખ બધાને ફોટા પાડવાના એટલે કપડાં પહેલા જો હોય બધા ને જેટલા કપડા લે તેટલા બધા ઓસા જ લાગે એક વાર પહેરી લે એટલે પછી તે કપડા પાસે પહેરવા ના આવે જ ની એટલે કપડા જ લીયા કરવાના
હા પ તે ફોટા તે પહેરીને પાસે બીજા-બીજા ફોટામાં કોઈ બીજા ફોટામાંહ ન અવા જોઈએ નવાજ આવવા જોઈએ એમ
હ આતો પેલા એજ જ કપડાં જોઈ કાઢે કેેલા એક કપડા
તેમાં લગન સિઝનમાં તો ખાસ પેલું આ ઘાગરા સાડીને એવું લે લઈ પછી તે એક વાર પેરે પહી બીજે કેથે પેરઈ નઈ લગ્ન માં
આ વખતે લગનમાં જીજુના ઘરે લગન હતા તો પણ મમ્મીએ કેટલું કઈક કુર્તી જ લેજે તો મે મને પેલું બીજું કઈ લેવાનું અરે કુર્તી ત કેમક લગનમાં પેરે એવું ક્યું શર્ટ કુર્તી મેં તો વરી પેલું સારું પેન્સિલ આવી ને તે પેરી કડ્યું પછી લગનપતિ ગયા પછી મમ્મી કે હવે હવે ખબર પડે ને કુર્તી લેવા ગીધી ત તો કુર્તી ની લીધી એમ કઈ
તે એવું જ મારા મામાને લગન મારી મમ્મ એવું જ કુર્તી લેવા કીધેલી કે મેં એ ક્રોપટોપ લઈને હાતીલી ગપ તપતા જ મામા લગનમાં એક વાર પેલું તેને એવુંને એું જા જવું દીધી પ રણી ના કોઈ ને નાઈપ હોની
હમ્મ કોઈ ના આપાનું કપડા નહી ગમે
હા ને આપે હું પણ તે હું એક વાર પ કહી મૂકી રાખ એના તે તો ફશન ને જીમ થ ગ તો કોઈ પવાહ ન કરે
એમ કે વારી
હ તો બધી મામા મામાને પૂરીને આપી દેવાની છે તેના લે એટલે તોને આવી જ તો કપ તો નલું જેવું પડે એટલ તેને જ આપી મૂકવાનું છે.
હમ્મ લગન હ પૈ ત બધું પતિ ગયોવે તો હવે આવતા વર્ષે જ
આઓ હવે તો બરે તહેવાર જે પ્રતિજવા હમ્મ
લગ્ન માં તો ખાવાની બહ મજા આવતી નાચવાની મજા આવતી ને બધામાં જ
ગ લગન સીઝનમાં તો આતે તો હમે તો એક બી દારા બઘ બે એક કે દેવાસે બે ત્રણ ને એવા લગ્ન આવી જાય તો કયા કયા લગ્નમાં જાય એ તે વિચાર કર લગ્ન જ
આ વખતે તો બો લગ્ન બો લગ્ન હતા અને બધા હાથે જ હતા
હા તે તો કાકા જાય એવું થઈ ગેલુ અમારા જોડે
હમ્મ હોગામાં અને બધા ગામમાં બધા બો હતા.
હ પછી બીજે તો ચાંદલાનેવ લેમ મુંક લાભ પ દે તું છ ચાવાનું હું પહી તો કતા જેવય
દૂર નેવું હ કેટલું
હા ને ભા બહ લગ્ન એટલા બધા ના જતા એટલા કપડાંઓ નહ મતલબ હા કપલા હાચવી ને જજે
હા કપડા આ તો પહેરેલું આહો પહેરે લઉ કે એને બીજા કપડાં પહેરવાના ને મળે તો પછી. કંટાળા આવી જાય જવાનું હો પછી નઈ ગમે. પછી મળે ત્યારે કે હમ્મ. મને ત્યારે કે કે કેમ નહી આવેલા ને એમને ત્યારે કઈ બહાના કાઢી દેવાય. હા હમ્મ. હમણાં વરહાદ હો ક્યારે આવાના શે તે. હમ્મ ગરમી હો
અમાર બાજુ તો આવડે હું. પોસ જ આવડે એક દિવસ જેવું કરે પાહિ તો કંઈ નહીં.
હમ્મ આજે હો સવારે આઈવ સાટા સાટા. ને અમે તો અહી આગળ મારી બેનને આજે મૂકવા ગયા એ તો હા સાટા સાટા આખો રસ્તો ભીન્નેલો તોહી તો.
તો હવે વરસાદ આવેલો એમ કરીને લાગ તો આવરે વાતાવરણ કઈ રહેયલું હતું સાતે સાતે એમ કરીને બધા લાકડાના ભાર લીધા નઈ આવ્યો નહીં વરસાદ.
વરહાદ હમ્મ. અમારું તો તરું નાળું છે અમર આ બધાનું તો ઊંચું થઇ ગયું તરું ભાત રો જઉ પણ અહંયા તો બધા કેડા સુગ કાદવ પડે પાણી વગર તો
તો ઘેર નું પેલું મોટર ચાલુ કર ના પાણી મુક્તાશે.
હમ્મ અમારે એવું અમાર તો પાણી હો ગટી જાય વરસાદ વેલો અવે તો હારુ. નવ નવું વર્ષે વર્ષે બધું બદલાયા જ કરે હે.
સાથ થઈ ગયેલા છે જ યુકે તો થાગી ગયેલી સેડા સાફ કરી કરી ને મમ્મી તો મનેને લેજાય બહેનોનેને બોલાવે જ નહી.
હા મને તો જમાનું બનાવવા હારુ મુૂકી દે. બાકી છે હજુ તો અ કેંડા વધારે કે ન એટલે વાર લાગે પલે ભાગ વાળા ભી અમારે સાફ કરવાના અમારા તો થઇ ગયેલા સાવે ભગ વાળા બાકી જ છે.
હ ભગવા ભગવાડું મહારોપે કે તમે બધા.
હા તે એ લોકો અહિયાં નહી રેએ એમ એટલે જમીન ખરીએ લોકો ની પણ અહીયાં ની રે તો અમને જ સોંપી ગયેલા એટલે અમારે જ કરવા.
કરવા પડે હમ્મ સારું પડે ભાગવાડુંમાં પણ. હા પશું મ તો ગાય નો વધારે છે નહી એટલે ચારો ને એવું વધારે છે એટલે વધારે જ રો તો પણ હમ્મ આમ રોપિયા વધારે તો વેચાતું ની લવ પડે કે ની.
અમાર તો આ વખતે તો ચારો હ ઘટી ગયો મોટર બગડી ગયેલી એટલે જુવારને ઉમાં પાણી મુક કવીઝ જ નહી એટલે બધું એવું જ ગયું જારો હ પૂરી હ પૂરી થઈ ગઈ.
હા.
હારુ ચાલતો.
હા ચાલ.